એકદમ મજામાં.
હા, તો આજનો આપણો ટોપિક કહી શકાય કે આપણે આજે ઈતિહાસ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું એમાં ઈતિહાસમાં આપણો ટોપિક કયા સમયમાં એક સામ્રાજ્ય હતું, રાજા-રજવાડાંની જ્યારે શરૂઆત થાય, તો રાજા-રજવાડાંની શરૂઆત છે. એક નાના એવા મગધ સામ્રાજ્યથી શરૂઆત થઈ હતી તો મગધનું જે સામ્રાજ્ય જે છે ખૂબ જ કહી શકાય કે લોક પ્રિય હતું અને ખૂબ જ વિશાળ હતું, એટલે મગધ છે સામ્રાજ્ય છે એનો જે સ્થાપક કહી શકાય કે એમાં જે મગજ સામ્રાજ્યમાં હર્યક વંશ હર્યક વંશથી મગધ સામ્રાજ્યમાં શરૂઆત થઈ હતી, તો હર્યક વંશનો જે રાજા હતો એણે હર્યક વંશની સ્થાપના કરી હતી એટલે હર્યક વંશનો જે રાજા ડી ડી બિંબિસાર કરીને હતો બીબીસાર કરીને એક રાજા હતા. જેને હર્યક વંશની સુંદર રીતે મજાની તે બિંબિસાર સારએ એમણે એની સ્થાપના કરી હતી પછી ધીમે ધીમે છે તે બીબીસાર છે તે અ જ્યારે ધીમે ધીમે મોટું થયું એટલે ધીમે ધીમે બિંબિસારે છે તે હા ત્રણ લગ્ન કર્યા હતા જેમાં વાત કરીએે કે બિમબી સારે એના ત્રણ લગ્ન કર્યા હતા તો એક હતી કે જે યુપીની એક રાજકુમારી હતી કે જેની સા થે એને લગ્ન કર્યા હતા એકનું નામ અ શ્વેતા શ્વેતા રાણી હતી શ્વેતા રાણી સા થે એણે લગ્ન કર્યા હતા અને બીજી એક મગજ કઈ શકાય કે કાશીની કાશીની એક જે રાણી હતી જે કાશીની જો રાજા હતો કાશી નો રાજા પ્રજા પ્રજાપતિ કરીને એક રાજા હતો કે જેની બહેન હતી જે અ કૌશલા દેવી કરીને હતી એની સાથે પણ બિંબી સારે લગ્ન કર્યા તા એટલે પછી ધીમે ધીમે બિંબી સાર છે તે લગ્નમાં જોડાણો અને પછી એની શ્વેતા જે રાણી હતી શ્વેતા રાણીનું એક છોકરો હતો એટલે બિંબીસાર નો પણ છોકરો થાય એટલે એનું છોકરાનું નામ હતું અજાત શત્રુ તે છોકરાનું નામ હતું અજાત શત્રુ એટલે જયારે અજાત શત્રુનો જન્મ થયો ત્યારે પછી ધીમે ધીમે અજાત શત્રુને શક થવા લાગ્યો કે મારે રાજગાદી ઉપર બેસવું છે એટલે પછી ધીમે ધીમે જ્યારે અજાત શસ્ત્રુએ પોતાના પિતાનું હત્યા કરી નાખી એટલે જ આપડે કેહેવાય છે ને કે મગધ જે સામ્રાજ્ય છે અથવા તો જે હરિયક વંશ છે એક પિતૃ અ પિતૃ પિ તૃ માતૃ પિતૃ પ્રધાન હતો એટલે પિતૃ મૃત્યુદંડ નો જે એક ભાગ છે એ કહી શકાય એટલે આપડે એ રીતે એ સમજવું ખૂબ જરૂરી છે એટલે જયારે પછી પોતાના પિતાની હ ત્યા કરી નાખી જ્યારે અજાત શસ્ત્રુએ પોતાના પિતાની ત્યારે જે કૌશલ્યા દેવી હતી તે પોતાના પતિના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી જેના કારણે પછી તેણે તેના પ્રેમમાં જ પોતાની હ ત્યા કરી નાખી હતી જેના કારણે એનો જે અ કાશીનો જે ભાઈ હતો એનો જે પ્રજાપતિ એની જે બેન હતી કૌશલા દેવી તો એને ભેટમાં કાશી આખું આપી દીધું હતું એટલે બિન બિંમ બીસાર પાસેથી જે કાશી જે રાજ્ય હતું એ પાછું ખેંચી લી ધું હતું એટલે ખુબ જ કહી શકાય કે દુખદ ઘટના હતી તો તમે શું કેહેશો એના વિશે
હેલો હા હા. તો જે તમે જે વાત કરો છો જે આપણો ટોપિક જે છે મગદ સામ્રાજ્ય એના વિશે આપણે વાત કરીએ છીએ તો તમે જે કીધું એ પ્રમાણે કે સૌથી પેલા જે મગધ રાજ્ય છે એના પર જે હર્યક વંશની સત્તા આવે અને હર્યક વંશમાં બે મુખ્ય રાજાઓ થઈ જાય છે જેમાં એક તો જે રાજા જે હર્યક વંશની જે સ્થાપના કરે છે. અ તે રાજા અને પછી એનો પુત્ર જે હોય છે અજાત શત્રુ તે અને જે હર્યક વંશ જે હોય છે એને આમ ગણો તો પિતૃવતા વંશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જે હર્યક વંશમાં જે અજાત શત્રુ હોય છે. તે એમના પિતા જે હોય છે એની હત્યા કરીને ગાદી આવે છે અને જે જય જય શત્રુનો જે દીકરો હોય છે અજાત શત્રુની હત્યા કરીને ગાદી આવે છે. તો એટલે માટે જે આ રયો વંશ જે છે એને પિતૃમતા વંશ તરીકે પણ અ ઓળખવામાં આવે છે. તો જે આર્યક વંશ જે છે એના પછી એક અ બીજો વંશ નાગ વંશ કરીને આવે છે અને અ જે નાગ વંશ હોય છે એમાં પણ અ સારા રાજાઓ થઈ જાય છે. એના પછી જે નાગવંશ હોય છે એના પછી જે નંદ વંશ આવે છે. અને નંદ વંશ જે છે એની સ્થાપના જે છે. જે એમાં પદ્માનંદ દ્વારા કરવામાં આવે છે જે ખૂબ જ સારું વ્યક્તિત્વ ધરાવતા હોય છે અને ખૂબ જ સારા રાજા હોય છે. અને. જારે આ મહાપદ્માનંદ ગાદી આવે છે એના પછી જે અ બીજા ઘણા જ રાજાઓ સારા સારા ગાદી આવી જાય છે પરં તું છે આ નંદ વંશ જે છે એનો જે છેલ્લો રાજા હોય છે આ આખરી રાજા જે હોય છે ધનાનંદ કરીને. એ ખુબ જ સારો નથી હોતો જે ધનાનંદ જે છે શું કેવાય કે સારી રીતે રાજપાટ કરતો નથી અને રાજ પટમાં. બહુ ઇન્ટરેસ્ટ ધરાવતો નથી અને સારી રીતે રાજ કરતો નથી. તો આ રીતે જે ધનાનંદ હોય છે તે ભોગ વિલાસી હોય છે. અને. એના માટે એનું રાજ સરખું અને લાંબુ ચાલતું નથી, અ અને જે. જ્યાં ધનાનંદનું જયારે રાજ ચાલતું હોય છે. તો એને પેરેલર જે ચાણક્ય જે હોય. હોય છે, જે ચાણક્ય જે તક્ષશિલા વિદ્યાલય. જે હાલના પાકિસ્તાનમાં આવેલી છે. તો જે તક્ષશિલા વિદ્યાલય છે, તેમના તેમાં એક. ગુરુ હોય છે ચાણક્ય કરીને, અ તે ખુબ જ બુદ્ધિશાળી હોય છે. અને આજ સમયે જયારે ધનાનંદનું રાજ હોય છે, ત્યારે જો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. કરીને જે સિકંદર જે છે. એ આ વિશ્વ જીત, વિશ્વ વિજેતા બનતો-બનતો વિશ્વ વિજેતા બનવાનો. નો સાકાર કરતો, કરતો જે ભારતનો જે ઉત્તર. અ પશ્ચિમનો જે ભાગ છે, ત્યાં આ આવતો હોય છે. પાક બાજુ આગળ વધતો હોય છે. તો, ત્યારે જે આ ચાણક્ય હોય છે એને અંદાજ આવી જાય છે કે જુઓ. પગલું લેવામાં નહીં આવે. તો અત્યારે ભારત અલગ- અલગ ભાગમાં ડિવાઈડેડ છે, તો. જ્યાં સિકંદર છે, ધીરે-ધીરે કરી અને ભારત પણ જીતી લે છે. તો તે, તેને વિચાર આવે છે કે સૌથીને. શક્તિશાળી સામ્રાજ્ય અત્યારે જો. ભારતમાં કોઈ હોય તો તે મગધ છે. તો તે મગધ સામ્રાજ્ય પાસે મદદ માગવા જવાનું નક્કી કરે છે. અને મગધ સામ્રાજ્યમાં જાય છે, અને ધનાનંદના દરબારમાં જઈ અને ધનાનંદ. ત્યારે અ શું કહેવાય. કે સ્ત્રીઓના નૃત્ય જોવામાં મશગૂલ હોય છે. તો, તે અ અ શું કેહેવાય કે જે ચાણક્ય હોય છે એની વાત. પર ધ્યાન નથી દેતો અને ચાણક્યનું અપમાન કરે છે. અને એવું કહેવામાં આવે છે કે, ચાણક્યને. જે એની શીખા હોય છે. એ પકડી અને દરબારની બહાર ફેંકી દેવામાં આવે છે, તો ચાણક્યને. ખુબ જ ગુસ્સો આવે છે, તો તે ગમે તે કરી અને પ્રણ લે છે. એ અ જ્યાં નંદ વંશ છે, જ્યાં ધનાનંદ છે એનો નાશ કરીને જ રેય. અને તે પછી એના કોઈ એવા શિષ્યો ને તલાશમાં જાય છે. કે જે શિષ્ય દ્વારા તે ધનાનંદ છે એનો નાશ કરી શકે અને. પોતે અ રાજ કરી શકે, એવા પ્રયત્નનો. કરે છે, તો તમારું શું કેવું છે.
બિલકુલ, બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ હરિયક વંશ છે. હત્યા વંશ હતો એટલે કે, બિંદુસાર છે બીબીસાર. તો એની જે રાજ રાજધાની હતી, એ કહી શકાય કે રાજગુહ તરીકે. અને જયારે તમે જેમ વાત. કરી કે ભાઈ અજાત શત્રુ છે, તેના પિતાની હત્યા કરી નાખી તો. એ કોના કેવાથી કરી નાખી હતી, તો ગૌતમ બુદ્ધના જે પિતરાય ભાઈ. હતા, દેવ દેવરત. એના કેવાથી એના પિતા છે, બિમ્બીસાર છે એણે અજાત શત્રુ એ છે તે. હત્યા કરી નાખી હતી, કેમ કે. અ જે બીબી સાગર ની જે પત્ની હતી કૌશલા દેવી કે જે બિંદુસાર ના પ્રેમમાં એટલી બધી ડૂબી ગઈ હતી કે જે અ એના જે ભાઈ છે એના પ્રસેનજી ભાઈ છે તો એ કાશી નો પ્રદેશ છે એને પાછો ઝડપી લીધો હતો અને પછી પાછો એટલે કે અજાદશત્રુ ના એ મામા કેવાતા એટલે અજાદ શત્ર ત્રુ ના જે મામા હતા એ અજાત શત્રુ પાસે એને મળવા આવેલા એક દિવસ તો અજાતશત્રુને બેસીને એને સમજાવ્યો કે ભાઈ તું આ રીતે નહી કર હજી તને હું ભાણા છો એટલે ભાણો તું છો મારો એટલે હું તને હજી એક મોકો આપું છું તો પાછો ભાણા ને એક મોકો આયપો અને પછી પાછો જે કૌશલા દેવી નો જે ભાઈ હતો તો એને એની પુત્રી હતી વજીરા તો વજીરા ના જે લગન હતા એ પાછા અજાતષ ત્રુ હારે કર્યા અને જે કાશી નો જે પ્રદેશ હતો ફરી પાછો છે તે અજાતશત્રુને આપી અને ધીમે ધીમે પછી અજાત શત્રુ નો પુત્ર હતો એ પાટલી પુત્ર એને વસાય્યો તો ઈ હતો ઉદયન તો ઉદયન એ પાછું અજાતશત્રુ ને મારી નાખો પછી ઉદયન ન જે પુત્ર હતો એનું નામ હતું અનિરુદ્ધ તો અનિરુધે પાછો એના પપ્પા છે ઉદયન એને મારી નાખ્યા પછી મુંડ આવ્યો મુંડ પછ નાગ દર્શક આવ્યો એટલે ધીમે ધીમે કહી શકાય કે હરયક વંશ નું અહિયાં છેલ્લો શાસક હતો એ નાગદર્શક હતો પછી ધીમે ધીમા ત્યાર પછી શિશુ નાગ વંશની સ્થાપના થ સ્થાપક હતો શીશુ ના પછી શકાય કે રાજા રજવાડાનું જીવન છે ખુબ જ સારું હતું એમ તો પાછા મળીશું આપડે એક નવી શરૂઆત સાથે નવા ટોપિક સાથે ચાલો મળીએ
બરાબર છે મળીએ ઓકે આવ